હલો.
હા કેમ છો.
બસ મજામાંત.
હ બસ જો ર વોટ્સઅપ ચાલુ છે અહિયાં તો.
હા હા. ફૂલ ચાલુ છે એટલે મારે છે ને મેં તમને એટલે જ ફોન. કર્યો તો મારે છે ને. મતલબ નવું ઘર લીધું છે મેં નવો ફ્લેટ લીધો છે તોરે. ફર્નિચર ને એવું થોડું જોવા જવું હતું એટલે કેવું આમ બહાર જઈએ ને જોવા તો આપણને થોડોક. આડ આવે કે કઈ રીતે આપડણે કરાવવું છે પણ વરસાદ એટલો બધો. ને કે મતલબ કાલે બી રાહ જોઈએ આજે પણ રાહ જોએ પણ વરસાદ એટલો છે કે નીકળે એવું નથી તો મને એવું થયું કે. તમે હમણા નવો ફ્લેટ કર્યો છે તો હું તમને જ પૂછી લઉં. કે અત્યારે મતલબ કેવો ટ્રેન્ડ છે એટલે. થોડું શું કોઈ ન આઈડિયા હોય ને તો આપણને સારું પડે.
સાચી વાત છે હું અમારા તો જે હમણાં હજી વરસ જ થયું છે એટલે અમે મેન આર્કિટેક્ટ ને આપ. આપ દીધું હતું એટલે મેં પોતે પણ ઇન્ટીરિયર કરેલું છે. પણ અમે આખો પ્રોજેક્ટ છે ને આર્કિટેક્ટને આપી દીધો હતો. એટલે શું હતું અત્યારે છે ને એકદમ લાઈટ. કલર સ્કીમ ની અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે બહ. રેડ બ્લુ એવા બધા હવે લોકો નથી કરાવતા. એકદમ લાાઈટ સેટ છે તમે લવંડર નો લાાઈટ સેટ લો વ્હાઈટ નો લાઈટ. ઇવન તમને બહ આમ. એ ના હોય ને તમે બેડરૂમ માટે લેતા હોય તો લાઈટ પર્પલ નો શેડ લો. એવી રીતે કલર્સ કેમ અલગ અલગ મોનોક્રોમેટ લો તો તમે સેમ કલર લો. ઇવન એમને અમને એક રૂમમાં એવું બી કરી દીધું છે કે સામ સમમે ની બે આપડી વોલ. હોને. એ એક કલરની લે અને બાકીની બે વોલ હોયને એ અલગ કલરની લે. એટલે તમે એવી રીતે એ લોકો પાસે કલર સ્કીમ‌આખી માંગશો ને તોએ લોકો તમને ઘણી બધી વેરાયટીઓ.. કેસે કે તમને મોનોકમેટિક લેવી છે કે તમેને કોન્ટ્રાસ લેવું છે? તમને ડાર્ક શેડ ઉપર જોવું છે કે લાઈટ શેડ ઉપર જોવું છે? એ તમારી પોતાની ઉપર ડિપેન્ડસ કરે છે કે તમને કઈ ટાઈપનું જોઈએ છે એટલે તમને કઈ મગજમાં આઈડિયા છે કે તમને આમ કઈ ટાઈપનું જોઈએ છે?
એટલે આમ મારે કેવું છે કે મારા બેડરૂમમાં મને એવી ઈચ્છા છે કે, હું લાઈટ શેડ કરું તમે જે રીતે કહ્યું એમ. કેમ કે, મને પોતાને આમ લાઈટ કલર જોએ ને તો આપણી આંખને ઠંડક મળે એટલે મને પોતાને લાઈટ કલર ગમે છે, પણ મારો દીકરો છેને એ નાનો છે હજુ તો એને એવું છે કે થોડુંક બ્રાાઈટ કલરનું નેએવું હજી એને શોખ હોય એની ઉંમર પ્રમાણે પણ મને એવું થાય કે થોડાંક વ વર્ષમાં એ મતલબ મોટો થઈ જશે અને પછી કદાચ એ પોતાને પણ નહીં ગમે એને
ના એટલે હું તમને શું સજ્ હા બોલ
હું એવું વિચારું છું કે, એને થોડોક બ્રાાઈટ કલરનો શોક પણ પૂરો થઈ જાય એટલો લાઈટ પણ નહીં અને એટલો બ્રાઈટ પણ નહીં. તો એવો કોઈ વચ્ચેનોશેડ હોયને તો એ પ્રમાણે હું વિચારું છું કે એના રૂમમાં એવો કરાવું.
હું તમને ચિલ્ડ્રનસ શો માટે એ સજેસ્ટ કરું છું કે તમે શું કરો છેને એની વોલ તમે લાાઈટ પ્રિફર કરો પણ જે એની તમે કબોર્ડની સપોઝ બોર્ડર છે રાઈટ એને તમે ડાર્ક સેડમાં રેમ્બોટ ટાઇપનુ આમ ઇફેક્ટ આવેને એના કપબોર્ડનું એ રીતે આપો. પ્લસ તમે એની ચેર છે જેનું સ્ટડી ટેબલ છે તમારા છોકરો એને તમે ઓરેન્જ સેડ ઉપર લઈ જાઓ એટલે એને શું આમ બ્રાાઈટનેસ એટલી બ્રાાઈટનેસ ફીલ નહી થાય ને ગમશે બી ખરું આમ કઈ કે એના રૂમમાં નવું લાગશે. સપોઝ એના તમે કબ્બોર્ડ છે એને રેમ્બો ટાઈપનું આખું આપી દો પછી એનો ચેડ છે એને ઓરેન્જનો શેડ આપી દો તો શું સૂર્યકિરણ સવારના આવે સ્ટડી કરવા બેઠવુ હોય તો એને આમ બ્રાઈટનેટ ફીલ થાય એનેમ ભણવાનું મન થાય કે સ્ કલર આપણી માઇન્ડ ઉપર ઘણી રીતે અસર કરે છે. એટલે બાળકોને આપણે એવા રંગો આપીએ ને તો એ લોકોને આખો દિવસ ‌આમ સ્ફૂર્તિ રહેે. જો તમે એના તમને ચિલ્ડ્રન રૂમમાં તમે ચોકલેટ સે કે એવું કોઈ ભી ડાર્ક કલર પસંદ ના કરતા. એટલે એ લોકોને આખો દિવસ સ્ફુર્તિ એ લોકોને ભણવાનું મન એટલે હું તો તમને એવું સજેસ્ટ કરું છું કે તમે દિવાલો એની લાઈટ લો એના ફેનને એબી લાઈટ લો પણ એનું જે સ્ટડી ટેબલ છે એ ઓરેન્જ શેડ ઉપર જાઓ અરે ખાલી કપબોર્ડની બોર્ડર છે ને એને બે ત્રણ ડાઇટ ડાર્ક શેડથી આપજો એટલે આખો એનો ઇનોવેટિવ રૂમ લાગશે. એમ હું તમને સજેસ્ટ કરું છું એના માટે.
ખરેખર તમારું સજેશન છેને એ મને ખુબ જ ગમ્યું. અ એક કેવું આમ આંખને ઠંડક મળે દિવાલ જોવે તો અને એનો શો પણ પૂરો થઈ જાય અને કદાચ બે-ત્રણ વર્ષ પછી એવું લાગે કે હવે એને પોતાને બ્રાાઈટ કલર નથી ગમતો તો સ્ટડી ટેબલની ચેર કેએવું છે તો આપણે ચેન્જ કરી શકીએ તો એ વધારે ઈઝી પડે એવું મને લાગે છે તમારા આઈડિયા મને ખુબ જ ખરેખર બોવ જ ગમ્યો
હા એટલે એવી રીતે તમે છેને દરેક રૂમમાં કરી શકો છો. દાખલા તરીકે તમારું પૂજા રૂમ છે
અને તમે શેના માટે મનની શાંતિ માટે આપણે તો એ રૂમમાં તમે એકદમ લાાઈટ સેટ પસંદ કરો એનું જે તમે પૂજા નું મંદિર ક્રિએટ કરાવાવો છો એમાં તમે ફાઈટર સેટ પસંદ કરો અને એમાં તમે નાના નાના કોપરની ઘંટી મૂકો કોપર એટલે કોપર એટલે કલર ચેજ તો ઓલરેડી વ્હાઈટ સાથે થઈ જ જવાનો છે પોપરનોો કલર આવી જશે એટલે એનું તમને આખું ઇન્હન્સ કરશે મંદિર ને પછી તમે સાઈઝમાં નાનું મોર પીચ કરાવો એટલે એમાં બે ત્રણ કલાક આવી જવાના છે તે તમને સેમ એક ન એક કલ આંખોને બી જોવું ગમશે અને ઇનોવેટિવ બી થઈ જશે નાના નાના ચેન્જીસ તમે આપશોને એમાં તો તમને જો બી ગમશે અને તમારી આંખોને બી મજા આવશે કે ના બહુ ફાાઈન લાગે એટલે હું તમને એવી રીતે કહ છું કલર તમે લાાઈટ લો પણ એના જે અંદર ઇફેક્ટ આપો ને એને તમે અલગ અલગ ેક્ટ આપો તો એ ઘણો સુંદર લાગશે.
એટલે મેં છે. ને પિન્ટરેસ્ટમાં પણ ઘણા ફોટા જોયા હતા તો ત્યાં પણ મને એવું જ હતું કે બધા લાાઈટ્સ સેડ ને જ બધું વધારે હતું. એટલે અ મને પણ એ ગમ્યું એમ કે ના લાઈટ સેટ છે. એટલે હું કેવું વિચારું છું કે, મારા બેડરૂમમાં થોડુંક મતલબ બેડરૂમને લીધે થોડુંક લાઈટ લવન્ડર કલર કે એવું કઈ બી એક દિવાલ ખાલી ટચઅપ આપવું અને બાકી બધી વાઈટ રાખવું તો એ થોડું સારું પણ લાગશે અને ને જે ડ્રોઈંગ રૂમ છે ને એના અંદર પછી પછ હું એવું વિચારું છું, કે વોલપેપર કે એવું કઈ આવી જશે તો એ એક સાઈડની જે હોલ છે એ બ્રાઈટ થઈ જશે. અને બાકીનો શેડ છે એકદમ વ્હાઈટ પ્યોર વ્હાઈટ રાખીએ તો એને લીધે છે ને વોલપેપર નો ગેટઅપ પણ વધારે આવશે અને જે ચિલ્ડ્રન રૂમ ની તો તમે જે વાત કરીએ તો મને એકદમ પરફેક્ટ લાગ્યું કે હું મતલબ હવે એવું જ કરીશ કે જે ચેર અને બોર્ડર છે ખાલી કપબોર્ડ ની એ ડારક કરી બાકીનું બધું વોલ ન ને કલર બધું લાઈટ રાખીશ હવે મને છે ને કિચન ના થોડાક આઈડિયા જોઈ છે તમારી પાસે કિચનમાં શું આઈડિયા છે મને જણાવો ને
ઓકે કિચનમાં જો હું તમને સજેસ્ટ કરું અત્યારે તો ચીમની ઓલરેડી કમ્પલસરી થઈ ગઈ છે દરેક નવા હાઉસમાં તો તમે ચીમની નું જે પ્લેટફોર્મ લેશો ને તો એની નીચેનો તમે ડાર્ક માર્બલ સિલેક્ટ કરજો આઈધર યુ સિલેક્ટ બ્લેક ઓર બ્રાઉન તો એટલે શું તમને સફાઈમાં બી સારું થશે અને જે તમે એના કપબોર્ડ એની ઉપરના તમે આખી લાઈઇન પેલા પ્લેટફોર્મ ની જે હોય ને એ સેમ તમે લઈ લેજો એક કલરની અત્યારે જો સી ગ્રીન બહુ ડિમાન્ડમાં છે જો તમને કિચનમાં લેવું હોય ને તો ડાર્ક સી ગ્રીન સાઇનિંગ વાળું છે એ તમે આખો ઉપર લઈ લેજો નીચે બી સેમ લઈ લેજો અને અને તમારે જે સ્ટોર રૂમ નું હોય ને હવે તો દરેક જે પીપ છે તમે ડોવર વાળા ખાના કરાવી દેજો કે આખું નાખું તમારું પીપ બહાર નીકળશે એટલે તમારું કઈ બી વસ્તુ કિચનમાં બહાર ના દેખાવવું જોઈએ મોટા મોટા નાના નાના હવે તો સો કિલો ના પેપ હોય ડાયરેક્ટ ટોલી વાળા હોય છે જે અંદર જતા રહે ફ્રીજનુંું બી હવે તો ખાલી એટલું આખાનું ખાલેનુંું મેઈન ડોર જ દેખાય તો તમે આખું સીગ્રીન નું કિચન કરશો ને તો એની ઇફેક્ટ જ તમારા પેટમાં અલગ આવશે અને સામે તમે વોશ એરિયા સાઈડ બહાર રાખી દેજો અને એમાં બી એક વોસ બેસંગ નાનું મુકાઈ દેજો તો શ સપોઝ કો બેન આપડી વાસણ વાળા બેન ના આવ્યા હોય આપ ઉભા ઉઊભા કરવું હોય ને તો તમને એક નાનું પ્લેટફોર્મ અને વોશ બેસિંગ એ વોશ એરિયામાં ઉપર જ મળી જાય તો તમને એનાથી ઘણું સારું લાગશે એ તમે એકવાર ટ્રાય કરી જાજો
પાક્કો પાક્કો હું ટ્રાય કરીશ અને સી ગ્રીન સિવાય છે ને મારા મગજમાં એક ગ્રે અને વ્હાઈટ નું કોમ્બિનેશન પણ ગ્રે પણ કેવું કે એકદમ મેટાિક ટાાઈપ ન એવો નહીં પણ લાાઈટ પણ નહીં ને ડાર્ક ની વચ્ચેનો સેટ એવું પણ મારા મગજમાં એક છે અને આ તમે સી ગ્રીનનો જે ઓપ્શન કહ્યો તો હું બંને ઓપ્શન વિચારીશ પણ તમે સી ગ્રીન કહ્યું કે હમણાં ટ્રેન્ડમાં છે તો હું પેલા તો ચોક્કસથી એનું જ વિચારીશ અને બીજું મારે છે ને એક એવો પણ વિચાર છે કે આખે આખું પેલું જે ડ્રોવર હોય ને આપણું પ્લેટ્સને મૂકવાનું બાઉલ ને તો એમાં છે ને એક મેં એવું પણ જોયું હતું વિડીયોમાં કે આખ આખું બહાર જ નીકળી જાય આખી ટ્રે ટ્રે ટાઈપ નું જોય ક્યાંકી ટ્રેજ એવા મૂકી દેવાની ટ્રે જ બહાર નીકળી જાય તો હું એવું પણ વિચારું છું કે એ કરાવીએ ને તો પછી થોડું સાફ સફાઈમાં ઈઝી પડે અને જે ચીમની તમે કહ્યું ને કે ઉપરના જે કબોટ હોય પ્લેટફોર્મ ઉપરના તો ત્યાં હું નીચે છે ને થોડી એલઈડી લાાઈટ નીપેલી આવે છે ને રોપ્સ સ્ટાઈલનુંું
હા એક એ તો તમારે એકદમ પરફેક્ટ તમે વિચારો છો સપોઝ તમે રાત્રે તમે જે બી ઓપન ડોર કરશો ને તે લાઈટ ઓર રેડયની જાતે થઈ જશે એટલે કઈ બી તમને અંધારામાં સપોઝ તમને ગોતું હોયને તો બ પડશે જો તમે એ લઇટ એ સેન્સર વાળી હોય તમે એની નજીક આમ જ જશો ને ત્યાં લાઈટ એની જાતે જ ચાલુ થઈ જશે તે તમને ઘણું ઈઝી પડશે કિચનમાં તમે સેન્સર વાળી લાઈટ મોકઈ દેશો ને નીચેની સઈ તો તમને ઘણું સારું પડશે
આ તમે જે સેન્સર વાળી લાઈઇટ કર્યું એ મને આઈડિયા નતો મને એવું જ હતું કે કદાચ ઇલેક્ટ્રિક સ્વિચ થી જ ઓન ઓફ થતી હશે હવે આજે તમે લાાઈટ ની વાત કરીને સેન્સર વાળી તો મને એ જાણવું હતું કે એમાં પણ અલગ અલગ કલર ના સેડ આવતા હોય છે લોશ કરતા મને એવું લાગે કે્ાઈટ લાાઈટ છે થોડું મતલબ આંખ માટે સારું રે આંખ નાખ રાખે છે અને બીજું એ મારે એ જાણવું હતું કે એ સેન્સર વાળું એટલે તમે કલર ના બીજા કોઈ આઈડિયા હોય સેડ માટે મને કજો અને મારે એ પણ પૂછ્યું હતું કે એનું મેન્ટેનન્સ મતલબ કેવું કે પછી સેન્સર વાળું હોય તો બગડી જાય વારંવાર કે એવું કશું થાય ખરા
ના ના એમાં મેઈન તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે એની પર પાણી ના પડવું જોઈએ તમે પાણી છ ને રફ બી તમને કરવું હોય ને તો કોરા કપડા થી જ તમે સપોઝ એમ થયું છે કે આની પર કઈક ચોટ્યું છે આપડે સર તો તમારે કોરા કપડા ખરીને તમારે પાણી નહી અડે એટલું ધ્યાન રાખવાનું બાકી તમારે કઈ ધ્યાન નહી રાખવા સેન્સર લાઈટ માં કે તમને ફસ્ટ ટાઈમ કોસ્ટલી પડશે પણ પછી રેગ્યુલર યુઝમાં તમને એનો યુઝ બહ મજા આવશે કરવાનો મતલબ તમે સપોઝ ખાલી કબૂરને હાથ બીઓ ડળશો ને તો એની જાતે સંસારથી લાઈટ ચાલુ થઈ જશે
ના તમારો આઈડિયા ખરેખર મને ખુબ સારો લાગ્યો અને મેં તમને આજે ફોન કર્યો ને તો મને એવું લાગ્યું કે હું કદાચ ફર્નિચરની શોપ માં જોવા ગઈ હોત ને તો પણ મને આઈડિયા ના મળત કેમ કે આપડણે કેવું તમે યુઝ કર્યા પછી તમારો અનુભવ મને કેહેતા હોય ને એટલે એ થોડું વધારે ઉપયોગી બને એમ તો મને ખરેખર ખુબ મજા આવી અને ઘણી જાણકારી મળી
ચોક્કસ તમારી જોડે વાત કરીને બહુ મજા આઈ હજી તમને કાઈક ભવિષ્યમાં પૂછ્યું હોય તો બે દડક મને ફોન કરજો. હું ચોક્કસ તમને હેલ્પ કરવાનો અને પૂરો ટ્રાય કરીશ આવ જો